હા અવાજ આવે છે મારો
હા આવે છે
એક સેકેંડ હ હા બોલો હલો
કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ તો એક વિષય મળ્યો કે પહાડોની મુસાફરી તો એના માટે મેં તમને કોલ કર્યો
આ તો ખુબ સુંદર વિષય છે ને અને પહાડોને પહાડો છે ને પ્રકૃતિ નો સુંદર આમ વરદાન છે
બિલકુલ ને પહાડો ઊંચા હોય છે અને દૂરથી જોવામાં ખૂબ જ એકદમ આકર્ષક લાગે છે
બિલકુલ અને પહાડો પર હરિયાલી પછી જંગલ પછી ઝરણા અને આમ શુદ્ધ હવા પણ હોય છે
ખરેખર ને ઘણા લોકો રાજ્યમાં દરમિયાન પહાડ વિસ્તારની મુલાકાત લેતા હોય
બિલકુલ ને પહાડોની મુસાફરીથી પ્રકૃતિને છે ને નજીકથી જોવાનું તક મલે છે
એકદમ સાચી વાત ને સવારના સમય પહાડું પર એકદમ સૂર્યોદયનો નજારો ખુબ જ અં મનોહર લાગે છે નઈ?
બિલકુલ અને અને સાંજના સમયે તો છે ને આમ કેવાય ને કે સન સેટ કે સૂર્યાસ્ત પણ એટલો જ સુંદર લાગે છે.
બરાબર અને પહાડોમાં થંડી હવા પણ આવતી હોય છે.
હા એટલે જ તો ઉનાળામાં પણ છે ને વાતાવરણ ઘણું થંડુ હોય છે ત્યાંનું તો
હા એકદમ ને ઘણા પહાડી વિસ્તારોમાં નાના ગામો પણ આવેલા હોય છે.
બિલકુલ અને ત્યાંના લોકો તો છે ને સરલ અને મેહનતી હોય છે.
એકદમ સાચી વાત ને તેમની જીવન પદ્ધતિ પણ શહેર કરતા અલગ હોય છે.
અને તેઓ તો છે ને પ્રકૃતિ સાથે છે ને આમ મિલવીને આમ જીવન જીવતા હોય ને એવું જ લાગે છે અને તમને મારો અવાજ પ્રોપર આવે છે?
એકદમ પ્રોપર.
હા બોલો, બોલો.
હા તો આપડે કઈ અતા કે પહાડોમાં ઘણા પ્રકારના
હા બિલકુલ અને દેવદાર પછી પાણી અને બીજા ઘણા વૃક્ષો પહાડી વિસ્તારોમાં પણ હોય છે.
બિલકુલ ને રંગબેરંગી ફૂલો પણ પહાડોની સુંદરતા વધારે છે.
બિલકુલ અને કેટલાક પહાડો પર જે છે ને બરફ પણ આમ પડતી હોય છે.
હા અને બરફ થી ઢંકાયેલા પહાડો ખુબ જ અનુભવ દેખાય છે. અદ્દભૂત દેખાય છે એકદમ
બિલકુલ અને ઘણા લોકો તો છે ને બરફ જોવા માટે ખાસ પહાડી જગ્યા જતા હોય છે.
હા તેમાં પહાડોમાં ટ્રેકિંગ પણ એક લોકપ્રિય પ્રવુત્તિ છે.
બિલકુલ અને ટ્રેકિંગ કરતા અને લોકોને એટલો બધો આનંદ થાય છે ને જેની વાત જ કંઈક અલગ
સાવધાની વેઠવી પણ બઉ જરૂરી હોય છે.
બિલકુલ અને યોગ્ય આમ કેહવાય ને કે બૂટ અને જરૂરી વસ્તુ સાથે હોવી જ જોઈએ.
હા અને પહાડોમાં ઘણા ઝરના પણ હોય છે.
બિલકુલ અને કેહવાય છે ને કે ઝરનાનું વહેતું પાણી જોવામાં ખુબ જ આમ શાંતિનો અનુભવ થાય છે.
હા અને નદીઓ પણ નદીઓમાં પન પહાડો માંથી એકદમ જન્મ લેતી હોય છે.
બિલકુલ અને આ નદીઓ છે ને પછી મેડાનો ભય છે ને અને એ લોકા પાણી પીવે છે.
તો કહે છે કે પહાડોનું પાણી મહત્વપૂર્ણ એકદમ સ્ત્રોત છે.
બિલકુલ અને આ પહાડો વિના છે ને ઘણી નદીઓનું અસ્તિત્વ છે ને બો જ મુશ્કિલ છે
હા અને પહાડોમાં ઘણા પ્રકારના પક્ષીઓ જોવાવામાં મલે છે.
બિલકુલ અને કેટલાક તો પક્ષીઓનું છે ને મધુર અવાજ વાતાવરણને વધુ સુંદર બનાવે છે
એકદમને જંગલી પ્રાણીઓને પણ પહાડોમાં રહેતા હોય છે
અને એટલે જ આમ જંગલને નિયમોનું પાલન કરવું જરૂરી છે
હા અને પહાડી રસ્તાઓ ઘણા વાકરા અને ઊંચા હોય છે
બિલકુલ અને કહેવાય છે ને કે વાહન ચલાવતા સમય ખૂબ જ સાવધાની રાખવી જોઈએ એટલે
ખરેખર અને વરસાદના સમયે પહાડો વધુ સુંદર લાગે બસ
બિલકુલ પણ વરસાદમાં કેટલીક વારતો છે ને આમ કેવાય ને કે ખુબ જ વાતાવરણ બહુ ભયાનક થઈ ગયું હોય છે એટલે સાવધાની ખૂબ ખુબ જ અગત્યની છે
હા એકદમ સાચી વાત. એટલે તો હવામાનની માહિતી પેલા. મેલવી લેવી જોઈએ
એ હા એટલે આ એક મસ્ત સારી ટેવ ગણાય.
હા હા અને પહાડો માં સ્વચ્છતા. જાડવી પણ બધાની જવાબદારી હોય છે.
અને બિલકુલ અને પ્લાસ્ટિક કે કચરો છે ને ક્યાં પણ ફેકું. ન જોઈએ
બિલકુલને પ્રકૃતિને નુકસાન પહોંચાડવું એ યોગ્ય નથી.
અને વૃક્ષો અને ફૂલો ને પણ બચાવવા જોઈએ.
હા અને પહાડોમાં શાંત વાત. વાતાવરણ પણ જોવાવામાં મળે છે
બિલકુલ અને આ શાંતિ છે ને મનને પ્રસન્ન બનાવે છે
હા શાંતિ તો ખુબ જ જરૂરી છે ને ઘણા લોકો પહાડમાં સૂર્યોદયના ફોટા લેતા હોય છે.
બિલકુલ અને ધુમસ થી છે ને એમ ઢંકાયેલા પહાડો પણ ખુબ જ સુંદર લાગે લાગે છે.
હા અને કેટલાક પહાડી વિસ્તારો ધાર્મિક દ્રષ્ટિ પણ મહત્વપૂર્ણ હોય છે.
બિલકુલ અને ત્યાં મંદિરો અને. પવિત્ર સ્થળો પણ હોય જે હો પહાડ પર તો
સાચી વાત છે તેથી ઘણા. યાત્રિકો અ દર વર્ષે ત્યાં જતા હોય છે
બિલકુલ એટલે તો કેહેવા છે કે પહાડો છે ને ઈતિહાસના પનોમાં ગણાય છે
કેટલાક પહાડો પ્રાચીન સમયથી પ્રસિદ્ધ છે.
અને તેના વિશે તો ઘણી લોકકથા પણ આમ સાંભળવા મળે છે.
હા અને પહાડોમાં સવારનું વાતાવરણ ઘણું તાજગી ભર્યું હોય છે.
બિલકુલ અને શુદ્ધ હોવાથી જ અને શરીરને પણ આમ ફાયદો મળે છે
હા અને પહાડોમાં નાના બજાર પણ હોય છે
ઓહો અને ત્યાં તો જ ને સ્થાનિક વસ્તુ અને હાથી બનાવેલ સામાન પણ મળે છે હો.
હા અને ત્યાંનું ભોજન પણ અલગ પ્રકાર નું હોય
બિલકુલ અને સ્થાનિક ખોરાક ત્યાંની સંસ્કૃતિ બ તાવે છે.
હમ્મ અને પહાડો ની મુસાફરીથી એકદમ ભૂગોલ વિશ-વિશે પણ ઘણું જાણવા મળે છે.
બિલકુલ અને પ્રકૃતિ છે ને પ્રયત્નો આધાર પણ આમ વધે છે.
બિલકુલ ને દરેક ઋતુમાં પહાડોનો રંગ એક અલગ હોય
હા એટલે જ દરેક સમયે તેની તેની અડગ અલગ ઓળખાણ આપે છે.
હમ્મ અને આપડે પહાડોને સ્વચ્છ અને સાંસ્કૃતિક રાખવા પ્રયત્ન કરવા જોઈએ.
બિલકુલ અને પ્રકૃતિની સંભાળ રાખવી દરેકની ફરજ છે.
ખરેખર ને આજે આપડે પહાડોની મુસાફરી વિશે ઘણી માહિતી મેળવી.
બિલકુલ અને આ વિષય તો છે ને પ્રકૃતિ પર્યાવરણ અને સુંદરતા સાથે જોડાયેલો છે હા અને બીજું જુઓ વા જયન તો આ વિષય એટલો મોટો છે ને કે આપણે હજી પણ થોડાક જી આ મંદરના પોઈન્ટ રહ્યા છે તો એ બી ચાલુ કરી શકીએ આપણે વાત કરવા માટે.
ચાલો કરીએ રાખવાની જુવઓ છો તો હવે આપણે પહાડોની મુસાફરી વિશે વધુ વાત કરી.
હા, તો ચલો ત્યાં હવે છે ને આમ પ્રદુષણ છે ને ઓછું હોય છે હ પહાડોમાં તો. કારણ કે અવર જવર એટલી બધી હોતી નથી તેથી ત્યાં પ્રદુષણ પણ ઓછું જ હોય છે.
હા, એ વાત તો ખરી ને એટલે તો શ્વાસ લેવા શ્વાસ લેવા માટે માં પણ તાજી અનુભવ થાય
બિલકુલ અને પહાડી વિસ્તારોમાં છે ને અવાજ પણ ઓછો હોય છે.
બિલકુલને માણસને શ્વાસ લેવો જ જરૂરી જ છે અને શાંતિ તથા શાંતિ અને પ્રકૃતિ ન સંગમ પણ કેમ
હા. અને કેહેવાય છે કે સવારે પક્ષીઓ નું મધુર અવાજ આમ સંભાળવા મળે અચ્છા. હલો, તમારી પાછળથી થોડોક અવાજ આવે છે હલો.
શેનો અવાજ?
ખબર નહીં કઈક અવાજ આવ છે.
હા તો એ તો ચાલો ને આપડે
ડુમ્મસ પહાડ માં આપણને ધુમ્મસ પણ જોવા મળે છે.
બિલકુલ અને દૂર સુધી ફેલાયેલા પહાડો નું નજારો અમ મનમોહ ઓકવાય ચ.
એકદમ સાચે તો આપણેે બધી વાત કરી પહાડોમાં તો ક્યારેક આપડે જવું બી જોઈએ જોવા.
ચોક્કસ આપણેે જઈશું ને એક દિવસ તો.
હઓ આવશે એક દિવસ તો ચાલો જાણીએ મળીએ નવા ટોપિક
હાઓ માલિયે નવા ટોપિક સાથે.